હમ હા હા હા.
ઓ હમ છ વર્ષ કે નહીં હટાણે
અચ કઈ નથી. હૂતા હતી તો ગરમી થાય ર એ ચાલુ રાખીનેતા મા.
હ એસી ના ખોલી હતી.
એ સુું તો અમે એમ ના કરય વાય કે લગી લીધી.
હા પેલા ના.
હા વાસ્તુ ને પછી કઈ તું બધું. ફિટિંગ પેલા કરી લીધુંું પછી નીકઠી સાફ સફાઈ કર પાછળ ગાબા આવે ને તો પાછ ધોવા આવ ફરીુ.
ઠીક હોય હા ફર્નિચરી કર લીજું.
બધું બધું કઈ બાકી નથી ક લેવાનું બાકી નથી હવે ખાલી એલું. લેવાની બાત છે બધું લેવાય. એસીને ટીવીને ફ્ર્રીજ તો અમે ભ રતા ત્યા લઈ લીધું ફજ કે જો હ કચ જઈ લ લધું તુંટીધું ટીવીને વોશિંગ મશીન નવું લીધું
હા છે હ એમાં જ કપડાં ધો
હા કપડાં તો એમાં ધોવ આજ વળી એક જોડી હતી ને તનના બે તન લેંઘ્યું ને એવું હતી તે હાથે ધોયા નકર કપડાં તો મશીન માં જ ધોવ
મારે સાડી મગવી કે નહી ઓલી સાડી નું કીધુંતુ તે
નઈ નહી તો પાછું કઈ ભુલાઈ ગયું હું તને પાછી જો ગામમા જાહું ને તો ત્ય લઈ આવીશ ઓમ ગામમાંથી લઇ
હ આ તે લઈ લેજ હું કા ભૂલી ગય લાગે મને એવું લાગુ કા વરહ દી થી કઉ છું હું પાસુ મને યાદ ના આવે
પાસું તો આ કઈ યાદ ન કરાયુ જો અમે અગાઉ ગુંદાવાડી માંથી સમાં તપ
હા
હાતમ ઉપર જાહું તઈ લઈ આવી દઈ તને હું
હા કે જે મને અહીયા આવતી હોય આયા હું પૈસા મોકલા દઇ
તઈ જૂના તો ડને હારી મોકલાજ તગર ચોપ દી જઈ હેલો.
હા એટલા જૂનાગઢ હું ખપ
દિશા ની ત્યાં પુગાડી દેજો
હા તો દિશાને મોકલાવી દે તો ભી હાલે ને જુનાગઢ મોકલાય તો એ વિજય લઈ આવે. જ્યાં પેલા મેળ આવતો નહી હો હું હમણાં જઈ ત હવે નહી આવે
રક્ષાબંધન માં નઈ આવ?
નહી પોરાઆવીતી હમણાં પાસી નતી આવી?
હા અમારે તો આયતો
હા કઈ હું તો સવાર આવી હતી ને વહી ગઈ હતી. ઘાયઘા ઓલા ન બધા આયના હતા એટલે પણ્યાને કેમ આવું હું ઓ મૂકીને વઇ ગઇ.
ઘણું આઘું થાય પાછું અમારે
હા પછી આ બધા ભેગા હતા ને મારા મમ્મી પપ્પા ને ઉષા ને બધાય અમે ભેગા આવતા રયા તો પછી મેં. રોકાવાના અહીંયા ઓલા નું કોણ કરે એ તો ટાઈમ હોય ને બધા એ ઓલા આવ્યા હોય રોહિને બધા ભેગા તો મેળ આવે એમ ઉપાધી ન હોય એમ એકાદી રાત રોકાઈએ તો આમ ન મેળ આવે.
અમારે જો ચાલુ થ્યો વરસાદ.
હ અમારે તો આયા ઘડીક વરસાદ આવ્યો તો ઘડીવાર પાછું કઈ ન હોય પછી પાછું ઉકળાટ. પણ વાત વાત
હા હા ભલે અમારે ગરમી નહીં અટાણે કેવી ઠંડી લાગે એવો વરસાદ આવે ઝરમર ઝરમર ચાલુ જ છે આજ તો નકર હવાર ન ચાલુ હોય જરા જરા રેડા અટાણે ન હોય
કપડાં સુકાતા નઈ હોય ને?
નઈ હુકાય છે હો અમારે તો ઉપર પવન બહુ આવે ને. દરવાજા ખુલ્લા હોય તરત ફૂકાઈ જાય ન વાંધો આવે.
કપડા તો હુકાય જાય તું તો મશીનમાં નાખી દેતી હેયસ ને?
હા તો એક વાર તો થી ગયા તો થઈ ગયા તો એું પાછા કરી નાખ હા હું કઈ ગ અડધ કલાક પણ રાખું ત હ બધ બધ અર્ધ કલાક રા એક ખાય અને કવા ના હોય
હા તો બંધ થઇ જઈ હવે
દ તો બહ પણ ન પી ભલાઈ ન પીય જાય
હ હ હ જે જીંક વશેત કર
એટલે અમે દિવસ નાઈ નોક દિવસ નહી કે નથી એમ બધી ખબર પડ પણાય તેને નિનીંદણ માં હોય છે
હ હ જીકો સર ક્યા થી
દિવસ ન લેન્મ ના કર બાથરૂમમાં જોય છે
હા તો હાર કે
બપા એ નથી કરતો બોપા તો કેધું ન એ કરતો બે ટેક વા ન હતો ને લગ બોપાને નાહિત તે થી પીવાય જાએ હા બોલે એલે હ એમ બોલતો એકદમ નથી બોલતો હજ
હા.
અમે અમારા બધાય મોઆજ બોલતા. તમારો જેટનો સોકરો મોઆ બોલતા હી એ તઈ નો તઈ નો. હા તેની મા બોલતા શીખવાડે.
હા હા અ
ત્યાં એમ એકદ મો સેવા પગ એ લાગે છે.
હા ઓકે. હારુ મોડુ તો મોડુ બીજું હું હોય કોઈક મોડા. મોડો બોલા ત
પણ બુકમાં કઈક જોવે ને મમ્મા આ હું કે આ ને આ આ કૈરા કરે બધું. અલગ-અલગ કોઈ દી બોલતો નથી એ હારુ છે.
ટીવી જોઈ કે મોબાઈલ જ જોઈ નકરો.
ના ટીવ જોવે અત્યારે જો બૉપ હવારની ચાલુ કર દવ તે બપોર હુદી જોયા કરે ને રૈમાં કરે રમકડાં રમે તોય થોડી ઠામ વીતું
હા સાયકલ ને એવું બધું હોય તો અંદર ને અંદર હાકે કા વાંધો ના આવેે અમારે તો ઓલા કરતો નાનો હતો ને આઈ નઈ સાયકલ આ રૂમમાંથી આ રૂમમાં.
આમ જાય નહી કે કોઈને ઘરે એમ નો કહે પસી આપડ દરવાજો ખોલ ને પછી એમ કે જાવું તારે ઓલા બાજુ વાળા હેને ભાઈ ને ઘરે જાવું છે. તો કે હા તો છે તો પણ ફરી આમ રમ
છે કોણ.
તે હમકે જયની.
હા હૈઆરુ.
એમ ને એમ રમતો હોય ને ટીવી જોયા કરે પછી જમવા ટાઈમે એક મોબાઈલ દઉં. અર્ધી કલાક વળી મોબાઈલ જોવે હે પછી વળી પાસુ હાંજેય દેવાનું બે ટાણા માંગે હે મોબાઈલ.
હો.
ખાલી ખાવા ટાણે દઈ દીય બેહીને સાણો માણો ખાઈ લે નઈ તો ટક ટક કરે પાસું.
તમારા ડેડા સુ કરે.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
હા.
બે શાક ને રોટલી એવું જ જોઈએ તમાર જેમ. . એક રોટલી ખઈ ને તો જોઈએ તોજ ધરાય.
હા ઇ હા શાક રોટલીથી જ ઓલું થાય.
હા.
એનું હા. પેલેથી ટેવ સે ને તી અમારે ઓલા બે શાક રોટલી જ પેલેથીજ ખાય.
અમારે હાલે શાક રોટલી. ન કસા ખાવવા મ અમા ત
હા.
આમ તો કઈ ખાતું નથી વળી શાક અમારી હાઈરે
હા અ મોરું કરતા હઇસો ને શાક.
ના અમાર તીખું હોય વધારે કારણ કે એના પપ્પા ને તીખું ખાવુ હોય. હા અમારી હાઈરે તીખું ખાઈ લે ને શાક તો.
હ અ તો હારુ કહેવાય.
તીખું જ ખાવું જોઈએ નો વાંધો આવે. એ કે બે ફોન કરુ ટિફિન ફિનિશ થાય.
હા અ ફોન મે કરું રી.
હમ્મ.
મોરું જેરીકે રાખવું પડે ખાઈ ન હકે તો આમરે હેત નો ખાતો તીખું.
હમ
ઓછું ખાઈ મોરું એને જોઈએ અમારું બ થાય ના તીખું
હ એ પ આમાં તો હું બારે ઓલા જ નથી આવે મરચ એ કેવાય મરચી કેવા એ નવનયાર
હા હ અમે મિક્સમાં ધરાવીએ એટલે ભઈ ગયા ને રેશમ પટોનું એટલે કલર માંય થાય
કલર આ કલરમાં કરે એ થોડ નક અને પણ આ વધારે હોય એ અ તં ગોવાનું શાક કરું હત ત મને એટ લાગતું હત તો એને ન લ
લ હ છાઈસ ને પિતતો જાય કે એમનો
હા ખાઈ શતો જ પેલા કડીકર ન પીવે છે પછી થોડોક તરાવ આવેને પછ સાઈ
હોય આમ ખાઈ લે કે ખવરવવું પડે
ખવડાવું બરોબર છે પછી એ છે ને લોડાા કાઢેના હાથ બગયાના એક તો નવદારી દીધું હોય તો બધું બગા પાસે ના તો એના બો વાળા ખાય ખાવાનું
હા હ સારું કેહેવાય અમારે તો લટાણા હજી આડવા આડો હજી હલે તો કેક ખવરાવો ને આરો થાય પ તને
બ
ક ખાવું ના હોય ને તો હું કાલ ખવું રહું ખવારમાં નાસ્તો ન કરવું હોય ભાઈ ને ચાન બિસ્કીટ ખાઈ લેવું હોય ગાંઠિયા ને ચાાન ખાઈ લેવું હોય એટલે હું કઈ એક રોટલી ખા ને પછી ગાંઠિયા ને એું ખાય છે
હમ
તો એકદમ ખવું રઈશ તો ખાઈ કેમ કરે હું કું ખવરા ખાતો હોય તો એને પછી ગાંઠિયા ખાય પછ પાછો દહ વાગે પાછો ભૂખ લાગે એ કરતા રોટલી ખાઈ લે ને તો બોકરોધી ભૂખ નો લાગે
હ
હું કસે હેઠપ ખાઈ છે ગાઠિયા કઈ ક આડો હલતો હોય
હ બજ
કઈ નહી બી છો વરસાદ અમારે ક્યાં બંધ થાય હ ઝર ચર ટાાઈટ લાગે
હમ
ઓને એવુંશે
તમારી પાસે એવું પણ હોય ને તો વધારે
હા ઉપર હોય આ તમારે કઈ ઉપર છે ને ચો મળે છે, કે છઠ્ઠા પાંચમાં મળે
સાચો બેી બ હા પોવંધ હ બિલ્ડિંગ હોય ને બે બાજુ એક બાજુ બનેશે ને એક બાજુ હજુ સી આવવાજશે એક બાજુમાં
ફ હા
એ બાછુ છે, બિલકુલ ન વચે એમાં
ઓ
એ કઈ પાછા બને તોક મકા માયલા બને પ્રમાથી
હા વધુ રૂમય છે, ને
બી બી છે.
હ હ તમારે બે રૂમ છે, ને
હા દી હ
હા તમારે ઓ ન કટે બે રૂમ છે, એટલે પેલું રૂમ હોલ ને હોય એટલે
મોટો થાય તો ઉપાધિ તો નહી બે હોય તોમ
હા હવે તમારે કઈ ઉપાધિ ને તનુસ મોટો થાય તો બદલાવાની જરૂર ન પડે.
બદલવું નથી મમ્મી-પપ્પા કે મુલગી યા ફે પછી ને આવેવેને હોય.
હા તો રોકડાથી લીધા કે પછી રોકતાથી?
ના અધ રોકા દીધા અ દસ લાખ ત્રીસ લાખમાં થિયા.
હા હપ્તા ભરાતાય છે, ને વટાણ તો હા.
ઓ મત
હા પીછા
હારું રાખવાલ
એ હા.